હા એકદમ મજામાં. તમે કેમ છો? સ્ટડી સારી ચાલે છે. તમારી કેવી ચાલે છે?
સારી ચાલે છે. આજે વધારે વરસાદના લીધે કોલેજમાં રજા છે.
અમારે પણ વધા અમને અમે કોલેજમાં ગયા પણ પછી રજા ડિક્લેર કરી દીધી એટલે અમે બી ઘરે આવી ગયા છીએ.
હા કાલે તમારે અહિયાં વરસાદ હતો?
હા અમારે કાલે અહિયાં ચીખલીમાં વરસાદ હતો.
બરાબર બરાબર. ઘરે કેવા છે, ઘરે કેવા છે બધા?
ઘરે બધા સારા છે.
હા હા હા. બસ બસ બધા મજામાં છે.
હા હમ
બાકી તમારા ભાઈની સ્ટડી કેવી ચાલે છે?
હમણાં હાલમાં એ ટ્વેલ્થમાં છે ને કરે છે એક ટ્યુશન ક્લાસીસ પણ કરે છે સાથે. સ્ટડી માટે એટલે સારી ચાલતી છે. તમે કાર લેવાના હતા એવી વાત મળી મને.
હા હા પેટ્રોલ ડીઝલના પ્રાઇસ વધી ગયા ને તો એક્સચેન્જ કરવાના છે કાર. ડીઝલ કાર છે ને તો એની જગ્યાએ ઇલેક્ટ્રિક કાર લેવાનું વિચારતા હતા.
અચ્છા. કઈ ગાડી લેવાના તમે?
એ ઘણી કાર જોઈ છે અમે. ફોન્ચ ટાટા કંપ ની પોન્સ નેક્સોન એ બધી સારી છે. ને બજેટમાં પણ છે. મહેન્દ્રાની પણ બી સિક્સને એવી જોઈ છે એમાં ફ્યુચર્સ બહુ જ વધારે આવે છે. પણ થોડીક એ વધારે મોંઘી પડે છે. રેન્જને એવું બધું સારી છે.
હા તમને કઈ કઈ કેટલી રેન્જ છે તમારી? તે પ્રમાણે આપણે તમારા માટે ગાડી જોઈએ.
હા એટલે મારે કેવું છે દરરોજ એ સો કિલોમીટર જવાનું ને, સો કિલોમીટર આવવાનું થાય એટલે ટોટલ બસ સો કિલોમીટર જેવું આવવા જવાનું ટોટલ થાય છે.
બરોબર
એટલે મેં પચ પચીવી જોઈ ને તો એની રેન્જ ત્રણસો પંચાવન જેવી આપે છે રિયલ વર્લ્ડમાં એમમાં આઈડીસી રેન્જની ચારસો પાસઠ જેવી કેય છે પણ ઓરિજિનલમાં ત્રણસો પંચાવન આપે છે તમારી ધ્યાનમાં કોઈ બીજી સારી છે
અ ટાઈગન એવી ટીયા ગટીયા ગઈવી ટાટાની તમો ઓછું હોય તો તે બહુ સારી પડે તમને
હા હા એ મેં જોય છે કાર એવી કાર પણ સારી છે પણ એકચુલી એના મને બહ ખબર નથી તમને કઈ ખબર હોય તો જણાવો
એ તેની રેન્જ ચારસો કિલોમીટર ની આજુબાજુ છે પણ એ બી સાડી ત્રણસો આપી દે છે અને ફીચર્સમાં સનરૂફ આવી જાય છે પછી એલય આવી જાય છે
હા બરાબર બરાબર એટલે બેઝિક ફ્યુચર પણ ઘણા આવી જાય છે
હ બેઝિક ફીચર બહ બધા અને ગાડીમાં ફાઈવ સ્ટારની રેટિંગ આવે છે
ઓહ એટલે સેફ્ટી તો ફૂલ છે એમને હા ટા ટાટા ની કાર એટલે તો જોવાનું આવે જ નહી સેફ્ટીમાં તો
છે
એકચુલી પણ કેવું કે ટિયાગો કેવું કે પાછી નાની થઈ જાય ને એમ એટલે હેટ હેચબેગ ગાડી થઈ જાય ને એટલે કેવું કે કશે ટ્રાવેલિંગમાં ને એવું જવા ના આઈ પર્વત ની વા ચડવાનું હોય તો થોડું પેલું થાય એમ સ્લોપ પર નેવું ચડવાનું હોય તો
એટલે તો મારી રિક્વારમેન્ટ એસયુવી ની છે
હા ટાટા પંચ કેવી કે માઇક્રો એસયયુમાં આવે છે
હમ
તો એમાં સારું પડે છે એમ એટલે કે ટ્રાવેલિંગમાં પણ ચાલે ને ડેલી યુઝ માટે પણ ચાલે ને એકચુલી મેં છે ને સોલાર પણ ઘળે નવું નખાવી લેમ એમ કરતો છું
કઈ કંપની નું સોલાર લખાવાના છો
એ અડાણી ની પેનલ છે ને એનું ટોટલી વાયરિંગ નેવું છે એટલે એ સારું પડતું છે એટલે કેવું સોલારની ઇલેક્ટ્રિસિટી હોય ને તો તે એક કિલોમીટર આપણને દોડું રૂપિયા નો જેવુ પડે અને સોલાર તો કેવું એકદમ ફ્રી થઈ જાય
સોલાર નો સોલાર નો શું પ્ર ત પ્રાઇસ હશે
એ મેં પૂછ્યું તો છ કિલો વોટ ના છે ને કઈ એક લાખ પચાસ હજાર કેય છે પણ ઈ તો તે થોડી ઘણી વાતચીત કરે ને બાકી સબસીડીને એવું બધું એટલે થોડા ઘણા ઓછા કરશે
બરોબર
હ એટલે બાકી ઘરે લાાઈટ બિલ પણ નહી આવે ને ગાડી પણ ફ્રીમાં જ જેવી ઓલમોસ્ટ ફર્યા કરે
એટલે તે તમને તો ફર ફરવાનું એકદમ ફ્રીજ થઈ જાય
હા ટ્રાવેલિંગ એકદમ ફ્રી થઇ જાય એમને કેવું કે દરરોજના સો કિલોમીટર આવવાનું સો કિલોમીટર જાવાનું એટલે બસો કિલોમીટર આવવા જવાનું એટલે એક એક હજારનું જેવું ડીઝલ હમણાં જાય એમ તો કેવું કે આખા મહિનામાં વીસેક દિવસ જવાનું હોય પંદર વીસ હજાર રૂપિયા ડીઝલ માં એવા જતી રહી તો એમાં એ પૈસા થી ઈએમઆઈ જ ભરાઈ જાય પેલી નવી કાર ના
બરોબર છે તમારી પાસે ટુ વ્હીલ માં કઈ કઈ બાઈક છે
ટુ વિલમાં પણ એ ઇલેક્ટ્રિક જ હમણાં છ એક મહિના પર લીધી છે
અચ્છા કઈ છે એ
એ વિડા વીએક્સ ટુ પ્લસ છે હીરોની
ઓકે એની શું રેન્જ રહેશે
એની પણ ઈકો એમાં મોડ પ્રમાણે ઈકો મોડમાં સો કિલોમીટર જાય છે પછી રાઈડ મોડ માં એસી કિલોમીટર જાય છે. સ્પોટ મોડ માં કેવું કે બહ એક્સલરેશન અગ્રેસિવ થઈ જાય
અરે બરોબર અરે બરોબર છે બરોબર છે.
થઈ જાય પણ સારું છે એમ નોર્મલ યુઝમાં રસ્તા પર જતા હોય તો મસ્ત
બીજું એના એના ફીચર થોડા સમજાઈ શકો છો.
હા હા એને બહુ મસ્ત એમાં ફ્યુચર છે એટલે ઘણા સારા ફ્યુચર છે. હ એક તો મોડ આપડે લેડીઝ ને પણ સારું પડે ઈકો મોડમાં ચલાવવાનું પછી આપડે જતા હોયને કશે વ્હીલ ફરી જાય એવું હોય તો ઓ બ્રેકિંગની પણ અંદર ફ્યુચર આવે છે પછી એક્સિડન્ટ થઈ જાય તો એસોએસ વારું બટન આવે એટલે ડબાઈ જાય તો ઘરે ફોન પણ લાગી જાય છે પછી બેટ ટ્રીમાં પણ કેવું કે આપડે રિમુવેબલ બેટરી આવે એટલે બાર કાઢીને આપડે અપાર્ટમેન્ટમાં રેતા હોય તો તાં પણ ચાર્જ માં મૂકી શકીએ છીએ.
એમાં ફાસ ચાર્જર સપોર્ટ કરે છે?
હા
ફાસ ચાર્જર કેટલા કેટલી મિનિટમાં ચાર્જિંગ થઈ જાય એવું કઈ અંદાજો
હા ઘર વારુ ચાર્જર હોય ને તો આપડે સારું એ ઘણો ટાઈમ નીકળી જાય ચાર પાંચ કલાક એટલે ઘરે તો બ આપડે રાત્રે જ મૂકવું પડે પણ બાર હોય ને આપ પડે ફાસ્ટ ચાર્જર અમુક અમુક જગ્યાએ એપ્લાય કરેલા છે. એટલે તે એ ચાર્જર પર મૂકીએ ને આપડે તો તો આપડે કેવું કે એક ટકો ચાજ થાતા છે ને કઈ પિસ્તાલીસ સેકન્ડ કેવી લાગે છે.
આ તો ઘણું ફાસ્ટ છે.
હા એટલે વીસેક મિનિટ આપડે મુયકી હોય તો તીસ ચાલીસ ટકા ચાર્જ થઈ જાય તો બીજી તીસેક કિલોમીટરની રેન્જ મળી જાય
હ બીજું તમારે રેવાનું કા હતું?
હે
તમારે રેવોનું કાં?
મારું રેવાનું આપડે વાંદરવેલા વાંસદા થી અંદર
છા તો એટલે તમા તમારું વાસદા જીલ વાસદામાં જ આવે છે એમ
હા વાંસદામાં જ આવે છે વાંસદામાં જ આવે છે એટલે કેવું કે આ બાજુ પણ ફરવાનું ને એવું હોય ને તો પેલી એ ઇલેક્ટ્રિક કારમાં સારું પડે નજીક થી નજીકમાં આવા હા અમા અમારે અયાંથી થી હિલ સ્ટેશને બોજ સુંદર છે સાપુતારા કરીને
છા કેટલા કિલોમીટર છે?
તે સાપુતારા મારા ઘરથી એકસો તણ એકસો પાંચ જેવું થાય છે.
ચાલો
એટલે કેવું ટાટા પંચ જેવી કાર ઓય ને મોટું બેટરી પેક હોય તો આપડે આરામથી ઓલમોસ્ટ બે વાર જેવા જઈ આવીએ માપની સ્પીડ એને મેન્ટેન કરીને જઈએ તો
તો ઘણું સારું કેવાય
હા મહારાષ્ટ્ર હુંધી પણ આપડે ફરી આવીએ મહારાષ્ટ્રમાં જે આ વલસાડ બાજથી રસ્તો જાય જે શિરડી નો ઈલાકો છે શિરડી આપડે જઈએને મંદિરે સાઇ
શિરડી શ્રી સાંબાબા ના મંદિરે
હા તો તાં પણ આપડે જવું હોય ને તો સિંગલ ચાર્જમાં ફરીને આવી રેવાય
બરાબર
બાકી તમારો તમારે ઘરે કઈ કાર છે?
અમારા ઘરે કિયા કલેવિસ છે.
હા હા કેવી છે એક કેવા ફ્યુચર ને બધું પ્રાઇઝને કેવું છે?
એ એ કાર અમને સાડા બાવીશ લાખમાં પડેલી. ટોપ મોડેલ ડીઝલનું હતું. એમાં હ હ બધું જ. આરડીઓ પાસે ને આમ તેમ બધું હવે એ એની એનું એક ફૂલ ટેન્ક કરાવો તો સાતસો પચોતેરની રેન્જ બતાવે છે. સિક્સ સ્પીડ મેન્યુઅલ. એવરેજ આપડને એ પર લીટર અઢાર, ઓગણીસની આપી દેય છે.
ઓહ! તો તો તો સારું ને. સેવન સીટર છે ને?
હહ એ સેવન સીટર કાર છે. તો એના અમે અ સનરૂફ આવી જાય છે એમાં. પછી ક્રુશ કંટ્રોલ આવી જાય છે. માઇનર ફીચર બધા આવી જ જાય છે.
હા એટલે આપડે ડ્રાઈવિંગમાં સારું
સારું પડે.
તમારે તો ક્યારે લીધી કાર?
અમે લીધી ને સાતેક મહિના થયા. ને અમે ઘણી બધી ટ્રીપ મારી આવ્યા છે. અ અમે રાજસ્થાન ફરી આવ્યા છે. પછી ગુજરાતમાં અમે ડાકોર, અંબાજી. એવું કરી કરીને ઘણી બધી જગ્યા ફરી આવેલા છે.
ઓકે ઓકે એટલે સારું પર્ફોર્મન્સ છે એમ ને ગાડી
પરફોર્મન્સ બી સારું છે, કમ્ફર્ટ બી બોવ મસ્ત છે.
હા, તો તો તમારે તો હમણાં નવી લીધી, તો પછી તમારે કોઈ મહિન્દ્રા ની બી ઇ સિક્સ કેવી લેવી જોઈએ ને એ કેવું કે તમારા પ્રાઇસમાં પણ આવી જાય છે. ને સેમ બધું છે ને પૈસા પણ બચે.
બીઈ સિક્સ કદાચ છે ને અ ફાઈવ સીટર છે ને, અમને સેવન સીટર જોઈતી હતી. અમારો એ વિચાર હતો. પણ વચ્ચે એમ કંપનીના બોક્સને અમુક કમ્પ્લેન આયવી. તે એટલે મેં પછી અમે આ ગાડી લીધી.
બરાબર બરાબર. હા એટલે કોઈક વાર આવે છે બેટરીવાળા કારમાં બધી પ્રોબ્લેમ. પણ એ તો કઈ નહી સોલ્વ થઈ જાય. ટાટામાં કેવું બહુ ઓછી કમ્પ્લેન આવે છે ને એમાં કેવું કે આપડે બેટરી પેકેજ ચાલીસ કિલો વૉલ્ટનું લઈએ ને તો એની પર લાઈફ ટાઈમ વોરંટી છે એટલે એ બહુ મોટ ટો બેનિફિટ છે.
આ અમે લીધીને પછી અમે ટાટા હેરિયર જોઈ. ડો હેરિયર ડોટ એવી. એ અમને બહુ સારી પડી પણ હવે અમે આ લઈ લીધી એટલે એમનું અમને બોવ દુઃખ છે. એ તમે તમે એ ચલાવેલી છે ગાડી?
હા હેરિયર રીવી એક્ચ્યુલી મારા એક છે ને ફ્રેન્ડ છે. તો સુરતમાં એમની ઉપર છે તો કેવું કે એક વાર આવેલા હતા ને તો મેં એમની કાર ખૂબ વધારે તો નઈ. પણ ત્રીસ ચાલીસ કિલોમીટર ચલાવેલી હતી. તો સારી પર્ફોર્મન્સમાં અને બધું એમ આવે છે. ઓટો પાર્કિંગનું એટલે કેવું કે આપડે કોઈ વાર એમ બોવ ગીચોગીચ પાર્કિંગ હોય ત્યાં જઈએે કે નહી
હમ.
તો ત્યાં પાર્ક કરવું હોય ને તો એમાં ફ્યુચર એવું કે આપડે ગાડીમાંથી ઉતરી જઈએ ને કી માં આપણે જે ચાવીમાં આપણે ડાબી દઈએ ને પાર્કિંગ તો પણ થઈ જાય છે.
શું વાત કરો આ તો કઈ નવું જ લાવ્યા.
હા એટલે કેવું કે કોઈ લેડીઝ પણ લઈ ગયા હોય ને કાર એમને આવું જ તકલીફ પડતી હોય પાર્કિંગમાં ને એવું એટલે એમાં બો સારું છે એમ.
ઓટો ઓટો પાર્કિંગ તો બધે જ ચલાઈ શકીએ.
હા અને પાછુ ફોર બાય ફોર છે એટલે કેવું કે ઓફ રોડિંગમાં પણ બોવ સારું પરફો પર્ફોર્મન્સ છે એનું.
અચ્છા અને એની રેન્જ તમને ખબર છે.
હા એની રેન્જ મે બી છે ને સાડી પાંચસો કિલોમીટર જેવી છે એક ચાર્જમાં
હમ.
ને એમાં તો છે ને ફાસ્ટ ચાર્જિંગમાં પણ આપણે વીસ પચીસ મિનિટ ચાર્જ કરીએ એટલે બસો ખણ કિલોમીટર જાય છે
આા તો બહુ જ સારો ને ટાઈમ ક ટાઈમ બી બહ જલ્દી લેવાઈ જાય હા બચી જાય
હા એ વાત સાચી છેવે તમારે મેં તમને સજેસ્ટ કરવાનો હતો પણ મને ખબર નહ તમે આ લઈ લીધી બાકી તો આ તમને સારું પડે તમારું કેવું કે તમારે કેટલું ટ્રાવેલ ર તમારું ડેલી નું એમ
અમારું દોઢસો બસો કિલોમીટર
ઓહો તો તો તમારે દરરોજ બી ક્યારે ચાર્જ નહી કરવી પડતી એટલું તમારે ચાલી જશે એમ પાંચસો કિલોમીટર ની રેન્જ એક વાર ફૂલ કરેલું હોય તમે દિવસ બસો કિલોમીટર પણ ફર હતો પણ બે દિવસ ચારસો કિલોમીટર થાય એટલે દર ત્રીજા દિવસે ચાર્જ કરવી પડશે
તો હા એ એ તો બહ સારું થઈ ગયું અમારા માટે
હા એટલે પરંતુ કેવું?